હલો
હલો
હા અવાજ આવે છે મારો
હા.
ઓકે તો તમે કહેશો ટોપિક કે હું કહું.
તો આજના યુવાનોમાં ધીરજ કેમ ઘટી રહી છે.
કારણ કે બધાને ઇન્સ્ટન્ટ જોબ મળ્યું હતું એટલે. મે એમ તો યુવા નહ હોય એટલી બધી બોલ કેમકે બધુકો ખબર ન તમે હપ
જો કે બરાબર લાઈન ઉપર જ છુઓ
હ આદ નાતા તમે બોલો
એ અત્યારે બધાને દસ મિનિટ કે અને સોરી ત્રીસ સેકન્ડમાં કેીલ ચ સ્કીપ કરી નાખે છે દસ મિનિટમાં એમેઝોન એટલે સ્વિગી એપને એ બધું કરીને પોતપોતા રીતે બધું મંગાવી લે છે એટલે. ફોર્મેટ મળી ગઈ છે. એટલે ધીરે ધીરે તે ખૂટી ગઈ છે ગડીકમાં બધું જોઈએ છે. કડીકમાં પેલા તો શું હતું કે એક એક વસ્તુ માટે કેટલા દિવસો ખંભવું પડતું હતું. કે મંગાવ્યું હોય કઈ લાવવું હોય તો એ અત્યારે એવું કઈ છે જ ને કઈ પ્રમાણે ધીરજ બહુ ઓછી પ્રમાણમાં છે અત્યારે. તો કેવો તમે.
હા એવું છે. તો ઇન્સ્ટ બધાને સક્સેસ જોતું હોય એલે કે બધાને જોઈને એવું થાય કે ના મેં બી હમણાં સક્સેસ મેળવો પણ એવું નહી જોતા કે પૈસા કમાતા તો એક દિવસ ના લાગી જાય. વાર લાગે એમ પેલા મહેનત કરે પડ પછી પૈસા
બરાબર છે.
એટલે જે કેવું કેહેવાય કે હા બોલો.
હ બલો બોલો શું કહેવાય.
કઈ જ ની કહેવાતું.
ના ના ક્યો ક્યો ક્યો આગળ કંન્ટિન્યુ કરો.
ધીરજ ના ફળ મીઠા હોય એવું કંઈક છે.
બરાબર છે ઉુંતાવળે આબો ના પાકે ધીરેજ ના હોય મીઠા હોય. તો પછી
હમ્મ.
તો હે શું.
તો એવું
ઓકે સોશિયલ મીડિયામાં સંબંધોને મજબૂત કરે છે કે નબળા.
એવું તો મને ની ખબર.
અને પ્રશ્ન પૂછું છું તમને શું લાગે સોશિયલ મીડિયા એ સંબંધોને મજબૂત કરે છે કે નબળા.
નબળા હશે ખબર નહીં. નબળઈ હોય મજબૂતો હોય જ નહીં.
તો મજબૂત કઈ રીતે કરે નબળા કઈ રીતે કરે.
થોડું કઈક તો તમને ફીલ થતું હોય છે કઈક તો આજુબાજુ કંઈક હસે. આજુબજુ કઈક જોવા મળતું હોય છે એ પ્રમાણે ખબર પડે છે ને થોડું આમ રિલેટ થતું હોય કઈ.
મજબૂત કરે છે એ ના કરે છે.
શું નબળા કરે છે.
કારણ કે જો રે મેં ફોન જોયા કરતી હોય આખો દિવસ સ્ક્રોલિંગ કર્યા કરતી હોય મમ્મી પપ્પા મને કે કે ના બસ થો ફોન મૂકી દો પણ મે ના મૂકતી હોય. પછી કદાચ બગડા બગાડે પછી મમ્મી પપ્પા એ વિ વિચારતા છે કે મે મે વાત ની માનતી.
બરાબર છે હમ્મ હોય શકે. તો પછી પોતે સ્ક્રીન ટાઈમથી બાળકો પર શું અસર થાય છે
હે તમે તો બોલો એનો છવા બાપો હવે
સનોો જોક
પછ ત ગયા વારો કઈ હમણાં તોું તે
ઓકે. તો સોશિયલ મીડિયા થકી એ સંબંધો મજબૂત થાય છે કે ને હમણાં તો સોશિયલ મીડિયાકે આમ એક જોવા જઈએ તો સંબંધ મજબૂત અને નવા સંબંધો છે એ વધારે મજબૂત તે તો તે જૂના સપનું છે એ નબળા થઈ શકે એવું લાગે છે. એનું કારણ એજ છે કે કેમ કે પેલા આપડે આજુબાજુના જે રિલેટિવ આવયા છે તેને મળવા જતા. વાતચીત કરતાને પેકી ઘરે બેહવા જાય. વાતચીત કરી આ બધું ઓનલાઈન મોબાઈલમાં થઈ ગયું ફોન કરીને વાત કરી લઈએ ઘરે બે વાગેવાની વાતચીત પૂરી થઈ ગઈ છે એટલે એ સમય ઘટી ગયો એટલે એઈ બહારની જોઈ કે એ આપડો સંબંધ થોડો ખટતો હોય નબળો પડતો એવું લાગે છે અને નવા સંબંધો જે છે ઓનલાઈન ધારો કે કોઈ આજુબજુ નથી પણ આજુબજુ બહાર ન બાર ન રાજ્ય છે તો રીતે એમાં તમે કનેક્શન બનાવો નેટવર્ક બનાવો તો એ તકી ત ઘણ બધું સેલઈથી સંબંધો નવા બનાવી શકો છો અને સારા બનાવી શકો છો એ રીતે
બરાબર
તો પછી કઉ બીજો ટોપિક
હમ
વધતી સ્ક્રીન ટાઈમથી બાળકો પર શું અસર થાય છે વધતી જતી સ્ક્રીન ટાઈમથી બાળકો પર શું અસર થાય છે
પેલા તો એમના જે યુવી ક્ષીરણ હોય છે ફડા કેમતે આે ઘરા ચસ્માણી સંભોવ આવે પછ એ લોકો કન્ટિન્યુઅસ ફ જોયા કર તે મુખ કપડ લને એ મે બી એવું હોય કે ખબર નહી આવે કોન્સન્ટ્રેશન જે પાવર હોય ને તો ઓછી થતી જાય મેં એવું તું જોયું તું પસંદ પછી એ લોકો ફિઝિકલ એક્ટિવિટી બધી નાખ ે તો એ લોકો ન ગ્રોથ ઓછો થાય એમ પછી એકલું ફોનટ લઈને બે રેને ફ્રેન્ડ્સ બધા ના બનાવે તો એવું હો કે એક એકલ મુંડિયા ગયા ને એવું મડ થઈ જાય એ ફોન ને એ ભ ને ફોન ભલો એમ
બરાબર છે હા
તો આવતા બોલો
હમ એ બધી જ સ્ક્રીન ટાઈમ બાળકો પર શધ તમે કીધું બરાબર વાત જ છે કે પેલા તો એ જ થાય કે બાળકો એકલપણું કેહેવાય કે એકલું થઈ જાય કે તમને આજુબાજુ કોઈ ઘર ઘરે બેઠાને પોતાના મોબાઈલમાં પડીે તો એમાં નવા કોઈ ભયમંચ બનવા જોઈએ જે ફિસિક પોતા બનાવવાની એક આવડત છે એ આવડત ઘટી જાય છે બીજું કે મોબાઈલમાંથી ફિઝિકલ એક્ટિવિટી નામે હાવ ઝીરો થઈ જાય બહ તો મોબાઈલમાં જ ગેમ રમે છે કે કઈક શીખતા હોય તો ગમે ટાઈમ પાસ કરતા હોય તો એમાં એમાં રહી જાય અને બીજું કે ઘણા બધા એવી રોગ બીમારી પણ થાય તો ફિઝિકલ એક્ટિવ નથી બીજું એક મોબાઈલ એક પોઝિશનમાં એક તર કેટલી કલાક બેસી રહે અને કેટલાનો ટાઈમ વેસ્ટ કરે એને પણ ખબર નથી રહેતી એટલે એ પ્રમાણે ઘણું બધું નુકસાનકારક એને બને છે
હમ
તો પછી કહો તમે નેક્સ્ટ ટોપિક
હમ જો ક મોટે પદ આવી જાય તો ત્યાં ભાગશે
શું
રિમોટ ને પગ આવી જાય તો ક્યાં ફાગશે રિમોટ ટીવી ન આવે તે
હા ઓકે ઓકે રિમોટને પગાવી છેાય તે ઓલરેડી આમ તો બાકી ગે જ સોપાના કે એક ટકકી ની જેે હોય સેટી નીચે હોય ક કોઈ સોફા નીચે એ રીતે એમ અલગ અલગ ભાગતું હોય એ પગ નથી હોતા તેમ છતાય
અને પગ આવી જતો તો ઘરની બારી જ ભાગી જાય ને તમારું શું કેવું છે
હમ મને નઇ ખબર એવું બધું ઇમ્પોસિબલ વસ્તુ છે લોજકલી
કઈક પ્રશ્ન પૂછો છે તો તમે કઈક તોનો જવાબ આન્સર આવી શકે નેમ
મેં તો સ પૂછવા ખાતર પૂછ્યું છે તમારે જવાબ આપવાનો મારે જવાબ આપવાનો એવું કઈ જરૂરી નહી
ઓ બરાબર એવું એમ નથી બને બાજુ થી બોલવાનું મને એમ હતું હોટ
હા
એક જ મિનીત તમે કન્ટિન્યુ કરજો વાત એક એક શરૂ રાખજો તમે કંઇક બોલજો
તો એક દિવસ વરસાદ તમને પડે વરસાદ પ ચોકલેટ લ તો મજા આવે જાય અ તો તો મનપસંદ તે કોલ્ડ ડ્રિંક પણ તેની વટ્સઅપ કર છે ચકલેટ જ આપ આખો દિવસ એક ના ભાવે એટલે અલગ અલગ વસ્તુ ની બધ ત ખાવાની પડસર પડવો જોઈએ
બરાબર છે તો તમને સૌથી ફેવરટ ચોકલેટ કે કઈ તમને વધારે ભાવે છે
હો
ના જ મેં અત્યારે ફોન ઉપાડ્યો છે એટલે તમને શું સૌથી વધારે ચોકલેટ ભ આઈસ્ક્રીમ ભ શું કઈ ક કઈ ફેવરિટ વસ્તુ હોય છેને
ના મેં તો ખાલી આ એમમાં જ કું છું મને કશ ન ભાવ
ઠેક તો તમને લોઈ પીવવું ગમતું હસે કા આદુ ખાઉં ગમે આદુ બઉ બધા ને ટેવ હોય આદુ ના આવે ને એને બીજા નો તો એને મજા નો આવે.
ના એવું પણ નહી હું માણસ છું
અને માણસ ની જ ટેવ હોય યારત માણસ ન હોય બીજાને લોય પીવા ને ટેવ હોય આ ડિપેન્ડ કરે બધા પ્રાણીઓ જ એક સરખા હોય તો કયો બીજો ટોપિક જે તમને આવડતા હો તમે આન્સર દઈ શકો એવો શું
તમારું નામ દરજ બદલાય તો
દરરોજ બદલાઈ તો તો નામ જ ન રખાય ને તો નામનું શું કામ જ છે નામનું દરરોજ નામ બદલાતું હોય તો કઈ કામ નથી તો દર બધા માણસોને આપણે શું કઈ બોલાવીએ? બોલો
હ તમે તો પ્રશન પો
હ એટલે હું ઈ જવા તમે કયો તો તમને શું લાગે છે
મને કઈ નહી લાગતું
ત તમારું નામ બદલાય તો તમને કેવું ફીલ થાય એમ?
હમ હ તો કશું માંધ બદલે હતા ક રોરટ ડોર ચ નવા નાવા આપડે તો.
તો કોક વાર તમનેઈ સવાલ ઉઠ ને કે બીજા ના પડે તમને ખબર કેમ પડે તમારું નામ છે.
ના હોય હોવું જોઈએ તો રજિસ્ટર કરેમ કે આજે આનંદથી હું લઈશ તમને
ઓકે ચાલો બરાબર વાત છે તો હવે તો પછી હજી એ સિસ્ટમ એપ્લાય કરશું. એવું કરી શકાય એમ એટલે જિંદગી માં કે તમે દરરોજ નવા નામે એ રીતે બોલાવ તો થાય સવાર ઉઠીને કઈ જ તમાર આજનું નામ આ છે
હમ હા
બરાબર છે ને ઓકે તો કયો આગળનો ટોપિક શું?
પૈસા બોલી સકે તો?
પૈસાની તર બોલે છે નો બોલો છ ત આપ.
લોજીકલી પૂછું છું
શું.
કઈ નહી બોલા જે બોલવું હોય તે બોલા.
આ પૈસા એટલે એમને પણ બોલે જ છેમ તમાર શું કેવું છે બોલો.
બોલા છે હોવે બોલા છે પૈસા.
કઈ રીતે બોલે છે એને ક્યાં મોટું હોય?
હા મારે પૈસાની અંદર છેમું તો
એટલે તમારે કઈ માણસ નથી ને પૈસા નામ નઈ બોલે મોટું હોય એટલે.
એવું જ છે તો.
તોય છે થોડા વા તમારું છે તમારી વાત થઈયને કઈ.
હમ ના થાય મારી વાત.
હા એજ છે તો સારો આપડે અગિયાર મિનિટ થઈ ગઈ છે કોલ રાખીએ.